હાલો.
હેલો, કેમ છો?
બસ મજામાં કેમ છો તમે
મજામાં છો
શું કરતા તા ઘરે બધા મજા માં
હા ઘરે પણ બધા મજામાં છે તમારી ત્યાં બધા મજામાં છે
બસ બધા મજામાં જમી લીધું
હા જમી લીધું ને તમે જમી લી
બસ જમી લીધું શું બનાવ્યું
આજે તો રોટીને શાક સિમ્પલ જ બનાવ્યા હતા તમારે ત્યાં શું બનાવ્યો હતું
હા તો અમારે મેથી પાપડ નું શાક તુવેર ની દાળ ભાત રોટલી લાડવા બધું હોમ મેડ હા હ આજે ગેસ્ટ હતા હા આજે ગેસ્ટ હમણાં જ ગયા છે
અચ્છા એટલે જ આટ આટલું બધું
હમમ હમમ જમવામાં આવાને અમારે હા બધું બનાવવાનું આમ દાળ ભાત શાક રોટલી તો ડેલી બનાવાના છે અમારે રૂટીનમાં જોઈએ જ અમારે
અ દાલ ને ભાત તો ડેલી બંને
હા હુ ડેલી બનાવું ડેલી બનાવવાનું અમારે
હા તો તો સારું છે હોમમેડ એ તો હોમમેડ તો બને હોમમેડ જમો એ તો બેસ્ટ છે ફાસ્ટ ફૂડ કરતા તો હોમમેડ બરાબર.
હા બેન અત્યારે ફાસ્ટ ફૂડ નું જમવાનું પણ ફાસ્ટ ફૂડ નું જ અત્યારે હોમમેડ ક્યાં કોઈને ભાવ છે બનાવેલું બાપા છોકરાઓ ક્યારે ખાય ખાય જ છે જોઈ લો ને હોમમેડ ક્યાં ભાવે ફાસ્ટ ફૂડ ડયો તરત ખાઈ લેશે એમને તીખું પણ નહી લાગે ઘર નું તો હોમમેડ બનાવેલું બધું તીખું લાગે
અ હોમમેડ ને ભાવે બાળક આપોને ફાસ્ટ ફૂડ જ ભાવે છે પણ આમ છે કે ભાઈ હોમ હોમમેડ શરીર માટે હોમમેડ બરાબર છે એટલે હોમમેડ ખાવું જોઈ.
હા. ના ના હું તો પછી ફાસ્ટ ફૂડને થોડું ઘણું છું ને અવોઈડ કર દઉ એને જો જેમ કે પીઝા આવે ને એ પીઝાનેવોઈડ કરીને ભાખરી પીઝા બનાવી દઉં ખડ ભાખરીને બધું બનાવી ભાખરીને આપણે ઘઉંના લોટ માંથી ભાખરી બનાવી ને
હા કેવી રીતના બનાવો તમે
અ ભાખરીનોો આપે જે ઘઉં નો લોટ હોય ને ઈ લોટ લેવાનો એમાં તેલનું મણ થોડું જાજુ નાખવાનું મીઠું નાખવાનું અને કઠન રોડ બાંધવાનો અને જે આપડે ઓલી શું કેવાય માટીની. તવડી આવે ઈ તવડી. બાખરી શેખવાની.
ઓકે હા તમે.
આખી ન શેખવાની અધકચરી શેખવાની પછી એમાં જે પીઝા સોસ આવે સોસ લગાવવાનું કેપ્સિકમ ઓનિયન જે નાખવ ડુંગળી મકાઈ બધું નાખી ચીઝ અને. પ નીર નાકું તો પ નીર મધું ના. અને. તાવડી ઉપર જ ઉપર છીબુઢાખી અને બનાવી દેવાનું ચીઝ નાખીને એટલે ચીઝ મેલ્ટ થાય ત્યાં હથી પાંચ મિનિટમાં તો મસ્ત એવો સરસ પીઝા થઈ જાય ને આપ મે.
હ તમે તો બહુ એક્સપર્ટ ો ત ત્યાં તો એ બધી વસ્તુઓમાં.
ના ના શકર પણ બાર નું આપ. ફાસ્ટ ફૂડ કેટલું છોકરાઓને નુકસાન કરે છે અને છોકરાઓને ખબર કેયાંમ પડે કે અમારા માટે સારું છે કે ખરાબ છે એના કરતા આપડથી બને એટલું હોમમેડ બનાવીને ખવડાવીએ એના માટે સારું જ છે ને
હા બોડી ને નુકસાન પણ નહી કરે અને ઘરનું તો બધું સારું જોય બહાર ના લોકો તો કેવી રીતના કઈ કઈ નાખે અંદર બ બે બહુ નુકસાન ઘે એ બધું.
હમ અને લોકો ક ગ્રેવી ક્યારે બનાવતા હોય આપડે. હોટલમાં જઈને પંદર મિનિટમાં આપણને ખાવાનું ઓર્ડર દઈ આ વસ્તુ ખાવ છે પંદર મિન આપું રેડી થઈને આવને આપડે એ વસ્ત હવે હોમમેડ બનાવી આપણને કલાક દોઢ કલાક બનતા થાય તમે વિચારો કે કેટલા દિવસ પેલા એને ગ્રેવી બનાવી હશે ને કેવો કંઈ વસ્તુ ક્યાય રાખી વસે ને આપણને દઈ દેશ.
હા, એ તો તમને તમે એકદમ બરાબર વાત કીધી કે એ લોક કેટલા દિવસનો વાપરતા હશે. કારણ કે એ લોક એક એટલો બધું આટલા ફાસ્ટ રીતે કેવી રીતના લાગ
ભાર એટલે તો આપડે એજ વસ્તુ આપ પડે એમ થાય કે હાલો આપડે પાલક પનીર બનાવી છે પાલક પોદલી બનાવતા હોય આપનને મિનિમમ અડધી કલાક તો થાય ને, અડધી પોણી કલાક જેટલો થાય ને એ હમ, એજ ને.
તો લાગે.
હ, ના અન એ લોકોન તો લાંબો ઓર્ડર દઈે એટલે દસ મિનિટમાં આવી જાયતી. ક્યારે ગ્રેવી બનાવતા હશે ક્યારે પાલકને બોઇલ કરતા હશે શું કરતા હશે આપને શું ખબર હોય. કેટલા દિવસનું હોય કાઈ ખબર નથ પડતી.
ટલા લોકો માંદા પડી જાય છ
હમ, અને તેલ ભી કયું વાપરે છે, તેલ કયા વાપરતા હોય એ પામૂલી તેલ વાપરે કેટલી વાર યુઝ કરતા હોય આપનને શું ખબર હોય.
એ તો બરાબર કીધું એકનો એક જ તેલ યુઝ વાપરતા હોય છ તો એ લોકો તો આપણને તો બધું વા બરાબર રીતે સરખી રીતે બધું બરાબર કાઈ પણ ઓ આએ એકદમ બરાબર વસ્તુ યુઝ કરીએ આપણે તો ઘરમાં તો
સાચી વાત છે ને આપણને પાછું આપ ઠીક આપડે જો બહારને ખાઈ ઈમાં વાંધો નથી, પણ આ બધું અત્યારે ભેરસેળ કેટલું આવે એ નુકસાન કરે છે.
આજકાલ તો બહુ ખરાબ આવે આના કરતા તો ઘરે જ બનાવું બરાબર છે, એટલે હું પણ એજ કોશિશ કરું કે જ્યાં સુધી થાય ત્યાં સુધી ઘરે જ બનાવું છું.
હા, હું ઓલમોસ્ટ બધી વસ્તુ ભલે ન નો આવડે ને તો ગમે તેને પૂછીને સર્ચ મારીને ગૂગલમાં સ સર્ચ મારીને ટ્રાય બેસ્ટ બનાવવાની ઘર હોમમેડ જ. કરું કે ના હોમમેડ બને ને એટલું સારું છે બજાર જેવું ભલે નો ટેસ્ટ આવે પણ સાહેઠ સિત્તેર ટકા તો જેવું આપ પરાથી બને એટલી તો ટ્રાય કરી કે ના ભઈ બનેવી છે આ.
હ, હા, આપણને ટ્રાય તો કરવા જ જોઈએ હું. પન ટ્રાય કરું છું બને કે નહી બને પણ આપણને આપણનું બેસ્ટ જોઈએ, બેસ્ટ આપીએ તો કંઈક તો સાઠ સિત્તેર ટકા તો બરાબર બની જ
હ, ના ના ના અમુક વસ્તુ તો સાચી વાત છે, બનાવી જ પડે અને આ છોકરાઓને સમજાવવા બહુ મુશ્કેલ છે, એટલે આ આ પીઝાનું તો જો મેંદુ એ તો નુકસાન કરે, અને એમાં જે સોસ આવે ઈ બી નુકસાન જ કરવાનું છે, અને છોકરાઓને એક પીઝામાં તો ધરો થાય બે પીઝા જી મોટા મોટા લઈ એટલે તેના કરતા આપણે ભખરી પિઝા તોમેં શરીરને નુકસાન કરેની મેનનું નુકસાન કર હું તો ખરે જ બનાવી દઉ ભાકરી પીઝા.
આ ભાખરી પીઝા તો મને સરસ આઈડિયા લાગ્યો હું પણ બનાવવાની તમારાથી પૂછી લીધું છે તો અમે મને પણ આઈડિયા આવી ગયો કે ભાઈ આવી રીતને હું પણ બનાવિષ મને બહુ પસંદ આવ્યો તમારો આઈડયો આઈડિયા ગમી ગયો મને તો તમારા આઈડિયા.
ખબર ચીઝ ને પનીર ને બધું હોય ને એ બધું રાખું ઘરમાં જ રાખું છોકરું એમ કે મમ્મી પીઝા ખાવો છે એટલે તરત ભાખરી લોટ તરત બનાવી દવ એટલે એને એમ ન થાય કે મારે મમ્મી મને પીઝા નથી ખવડાવતી કે મને કઈ અપાવતી નથી છોકરુ નારાજ ન થાય અને એને નુકશાન નુકસાન ન થાય શરીર ને
હા એ હા એનું શરીરને પણ કઈ નુકસાન ન થાય નેને ઘરનું હોય તો એ પણ આપણને પણ શાંતિ કે ભાઈ કાઈ ની ઘરનું જ છે એટલે ખાઈ પણ લેતો કાઈ ની
હા વાંધો ન આવે અને બીચારા છોકરાને તો નાના છોકરોને શું ખબર પડે કે કેટલા દિવસ ની ગ્રેવી બનાવી હશે શું નાખી જો ચાઇનીઝ બનાવે આજીનોમોટો નાખે કેટલું નુકસાન કરે આપણે છોકરાઓને
હા એ તો બો જ નુકસાન કરે એના કરતા તો ઘરે બનાવો એ સારું પડે ને બહારનોછો સાર બહાર નો એ બધું ખરાબ પણ બો આવે કેટલા લોકો માંદા પડી જાય એટલે મને આનું ટેન્શન રેય કે ભાઈ બાળકો માંદા પડી જશે છે તો પછી હોસ્પિટલમાં ભાગવા પડે એના કરતા તો ઘરે જ કઈક બનાવી લેય તો
હા સારું છે સારું રેર અને આપડે બનાવવાની બેસ્ટ ટ્રાઈ કરી કે ના છોકરાઓ ખાય ભલે આપડે હોટલ જેવો ટેસ્ટ ન લાગે પણ ટ્રાય તો કરાય ને કે સારું છે અત્યારે પનીર જુઓ તમે પનીરમાં ભી ભેળસેળ આવે છે બોલો માનશો તમે અવે આપડણે ક્યાં આમાં ચેક કરવા જવં કે પનીર આવું છે કે તેવુ છે
હ એ તો બરાબર કીધું તમે આજકાલ તો પનીરમાં કેટલા ફેર આવે છે. તો તમે ઘરે જ પનીર બનાવો કે
ના ના ના ના ઘરે જ બનાવું. હુ પનીરને બી ઘરે જ બનાવું આવજો. અત્યારે ભેડસેડ વાળી વસ્તુઓ મારાથી બનતી બધી બેસ્ટ કયાય હું ઘરે જ કરું મારાથી બની જાય ને ત્યાં હું ઘરનું જ યુઝ કરું અમે ઘી ભી ઘરનું જ યુઝ કરી તમ માનશો અમે બહારનું ઘી ખાલી ભગવાનના દીવાબતી માટે લઈ બાકી ઘી ભી અમે ઘરનું રોટલીમાં ભાખરીમાં કઈ ભી ચોપડવા વઘાર કરવું હોય દાલ-ફ્રાય, જીરા-રાઈસ કરવી હોય તો અમે ઘરનું ઘીજ વાપરી
હા તો તો તમે બઉ બેસ્ટ મતલબ એ તો મને બઉ ગમી તમારા આઈડિયા તો પછી સરસ વાત છે કે પછી ઘરે ઘરનું જ વાપરો છો તો તો બેસસે હોમ મેટ
ના ના હા હા અને શું આપડે આપડી જેની હામે આપડે બનાવેલું હોય. આપ કરેલું હોય તો આપડને આમ હાસકારો રે કે ના ભઈ હવે આ ખાવાથી બિમાર નઈ થાય. નઈ આપડે કોલેસ્ટર થાય. ના કોઈ જાતનું બીપી આવી રીતે કોઈ પણ જાતની બીમારી આપડને ન ત્રિ નહિ શકેરા
હા એ તો બરાબર કીધું ઘરનું હોય તો કોઈ પણ બીમારી નઈ આવે
ના એ ઘરે બધા એવુ દેખાવ
હા એ તો છે જ ઘરે જ બનાવીને બધું ખાઈએ તો બેસ્ટ છે. ઘરે જ બનાવીને બધું ખાવું જોઈએ. હું પણ એજ કોશિશ કરું છું કે બને સુધ બને મારા સુધી ત્યાં સુધી તો હું ઘરે જ બનાવું છું. અને કેટલીક આઈટમ હોય કે મારાથી નઈ બને તો હું કોશિશ કરું કે ભાઈ શીખી લઉ કે ઘરે જ બનાવવાની કોશિશ કરું છું. અને કેટલી બધી આવી આઈટમો હોય કે હું તમારાથી પણ પૂછી લઉ તો મને થોડું બધું ઘણું આઈડિયા પણ અવે
હા કે ના. ના ના હું ઘરે બનાવ માર છોકરી કેક ખાવી હોય ને એમ કે મમ્મી કેક ખાવી છે. હવે બેકરીમાં તો કેદીની બનાવેલી રાખી હોય સ્ટોરેજ કરેલી હોય આપડને શું ખબર હોય. હું કેક ભી ઘરે માર છોકરીન બનાવીને ખવડાઉં છું. કેક બી કરે
તો તો બેસ્ટ છે. કેક પણ ઘરે જ બનાવો તમે તો તો બેસ્ટ જ છે. તમાર તમે તો તમને તો બધું જ આવ
હા ના ના હું હું તો શું કરુ પછી છોકરુ રાજી થાય ને એવું કરું. બિસ્કીટ રાખું પાંચ સાત જાતના બિસ્કીટ રાખુ. એમાં એને ભાવતા હોય ને એ બધાય બિસ્કીટ મિક્સ કરી મસ્ત મજાની એવું સરસ ડેકોરેશન કરીને ક્રીમ લગાવીને સરસ મસ્ત મજા ન કેક બનાવ દઉ છોકરું ધરાયને ખાય એ શાને ન કરે એને
અ ના ના એ તો બેસ્ટ રેય. ઘરનું કેક તો પછી બેસ્ટ જ હોય ને ઘરનું કેક તો પછી કેટલું પણ ખાઈલાઈ તો ટેન્શ તને કે ભઈ તું ખાય તો કઈ નઈ વાંધો નહી ને બહાર માં તો એમાં કેવા હોય ને કેટલા દિવસ
એટલે જ કોઉ ને બેકરીમાં કેટલા દિવસનું સ્ટોર કરીને રાખું ફ્રીજમાં કેટલા દિવસ ન હોય અને એમાં એ લોકો મેંદો જ યુઝ કરવાના છે.
હા એ તો છે જ જેમાં એ લોકો મેંદોઝ યુઝ કરે એના કરતા તો ઘરનું બેસ્ટ જ હોય આના કરતા તો આના કરતા તો ઘર બવ
હા ના પણ આજકાલનો જમાનો ફાસ્ટ ફૂડ નો થઈ ગયો છે. આજ બધા લોકો ફાસ્ટ ફૂડ હોમમેડ કરતા ફ્ટ ફૂડમાં વધારે વિશ્વાસ રાખે છે કે ના ફાસ્ટ ખાવા જોશું તમે ખાવ લિમિટમાં ખાવ બાકી તને નુકસાન જ કરવાનું છે.
હા ક્યારેક ખાવ તો ચાલે કઈ ને મહિનામાં એક વાર કે બે મહિનામાં એક વાર બહાર જઈને ખાઈ આવએ તો કઈ નહી પણ ડેલી બહારનું ખાવું એ સારી વાત.
અલ્લાફિદ નાફી નાની કાર તને જોવ ને નાની ઉંમરમાં એટક પી આવી જાય છે કેટલા ને પ જેના માટે આવે છે કે તેના આ ધ્યાન નથી રાખતા એટલે તમાર બોડીનું
હા બોળિ ન કેટું નુકસાન થઇ જાય.
શું બાકી કયો સારુંને બાકી તબિયત પાણી સારા ને બધાના હે ને સારું ચોક્કસ ચોક્કસ તમે આવો એટલે આવજો ખવડાવીશ તમને મારા હાથ ની રસોઈ
હા હા હા પાકું પાકું પ્લાન કરીશ ને આવીશ ઓ
ઓકે ચલો બાય